હલો.
હલો.
હા, હા મિત્ર શું તમે તો હવે ફ્રી છો?
હા, મિત્રો કેહશે હા.
હમ્મ, તો મારું એ કેવું હતું કે હું પણ હથી છું તો કોલેજની યાદો પર થોડી ઘણી ચર્ચા કરીએ.
હા, મિત્ર.
હા. હું બેઠો હતો અને મને અચાનક જ વિચાર આવ્યો કે કોલેજના દિવસો કેટલા બધા એવા યાદગારો હતા. જે આપણે કોલેજના દિવસો દરમિયાન ખૂબ મજા માનતા. તેમજ મિત્રો સાથે મસ્તી કરતા અને આખો દિવસ આમ તેમ કોલેજમાં ફરતા અને રખડતા જ ટાઈમ થઈ જતો. તેમજ કોલેજના દિવસો એટલે જીવનનો એવો સોનેરી સમય જે ક્યારેય પાછો નથી આવતો. પણ એની યાદો હંમેશા દિલમાં તાજી રહી જતી હતી. એટલે મને હવે આજે અચાનક જ કોલેજની યાદ આવી તેમજ કોલેજના મિત્રો, એવું કહી શકાય કે આપણે ભલે કોલેજ છોડી દઈએ પણ કોલેજ ના દિવસે આપણને ક્યારે નથી છોડતા તેમજ મારી વાત કહું તો હું કોલેજ દરમિયાન પહેલા એકલ એકલો જ હતો હતો અને કોઈની સાથે બોલચાલ નહી કે મિત્રતા નહી નહી હતી હું એકલોજ કોલેજમાં જતો અને ફરી પાછો એકલો જ આવતો હું ધીમે ધીમે પછી મિત્ર બનાવ તો થયો અને ધીમે ધીમે મારા બે ત્રણ તેમજ ચાર પાંચ ઘણા બધા મિત્રો થઈ ગયા અને એક ગેંગ બની ગઈ. પછી તે દિવસો મારા બધા મિત્રો સાથે જ નીકળ્યા એ પહેલો દિવસ અને નવો માહોલ હતો, ત્યાર પછી કોલેજના દિવસો દરમિયાન અમે લેકચરસોમાં છેલ્લી બેન્ચ એ બેસી ચાલુ ક્લાસે નાસ્તો કરતા, તેમજ બૂમો પાડતા અને ટીચરો સામે બોલચાલ કરતા, એવી ઘણી બધી મોજ મસ્તી કરતા અમે તો મિત્રો તમારું શું કેવું છે, કોલેજ દરમિયાન યાદો?
હા મિત્ર, કોલેજ ની યાદો આમ કીધે એમ ઘણી સારી હોય એમ બધાને એમ કે એ કોલેજ નું જીવન એ વ્યક્તિ માટે બહુ ખાસો હોય છે ત્યાં આપણે ખાલી મિત્ર ભણાવતા નથી કે આપણે ખાલી ભણતા નથી પણ ના મિત્રો પણ બને છે નવું શીખએ છે જીવન માટે તૈયાર થય છે કોલેજ ની યાદો આપણા માટે ઘણી ખાસ હોય છે મિત્ર કોલેજ નો પેલો પેલો દિવસ ઘણા માટે તમે કીધું એમ જ હોય કે કઈ નવા મિત્રો હોય કે નહીં કઈ જ ઓળખત હોય કે કઈ નહી પણ એમ આવો જ અનુભવ બધા માટે સેમ જ હોય
ત્યાં બધા નવા નવા જોઈએ શિક્ષકોને હોય ટીચર્સ ના હોય પણ પછી ધીમે ધીમેથી એમ એ લોકોથી થઈ જાય એમ મિત્ર બની જાય એમ
એમ આપણા માટે પેલો દિવસ તો એવોજ હોય છે કે નવું નવું છે તો થોડો ઉત્સાહ એ પણ હોય આપણા માટે ઉત્સાહથી થોડો આમ થડો ઉત્સાહ હોય પણ થોડો ગભરાણ પણ હોય કેમ કે આપણે બધા ન નવા જોઈએ એટલે નવા કેમ્પસ હોય વિદ્યાર્થીઓને આપણને મહાન પણ અલગ જ અનુભવ હોય એમ એમ આપણે થોડા સમય પછી કોલેજમાં મિત્ર ને એવાં બની જાય એમ એટલે એ ત્યાં અમુખ મિત્ર એવું હ આપણે લાઈફ ટાઈમ માટે પણ સાથ હોય ને અમુકી મિત્રો ખાલી પછી કોલેજ પૂરો થાય એટલે પછી પોત પોતાના કામમાં નીકળી જાય એટલે અમુક મિત્રો તો આપણાં માટે લાઈફ ટાઈમ માટે સારાં હોય કોલેજમાં જાય તો પણે મિત્રો મળી જાય છે લાઈફ ટાઈમ માટે આપણા માટે સાથે હોય આપણે દરેક ભરતીના હેલ્પ નહીં કરતાં હોય એમ તમારે મિત્ર કેવાં અનુભવ રહ્યાં મિત્રો સાથે કોલેજ ના
હા મિત્ર તમારી વાત તદ્દન સાચી છે કે કોલેજ ના મિત્ર એ કોલેજ ટાઈમ માટે નથી પરંતુ આખાં જીવનકાળ માટે મદદગાર બનતાં હોય છે અને સુખ દુઃખમાં સાથ આપતા હોય છે અમારાં પણ મિત્રો એવાં જ છે જે મને કોલેજ દરમિયાન મળ્યા અને એ હવે પણ હજી સુધી મને સાથ સહકાર આપે છે દરેક પરિસ્થિતિમાં તેઓ મને સાથ સાથે રહેતાં હોય છે અને હું તમને કોલેજ દરમિયાન કેન્ટીનની વિશે જણાવ તો કેન્ટીન એ માત્ર માત્ર કેન્ટીન નથી હોતું એ અમાર કોલેજ ના લેકચર જેટલાં યાદ નથી રહેતા હોતાં તેટલા એટલી વાર કેન્ટીનની ચા તેમજ ત્યાં ના સમસા યાદ રહીં જતાં હતાં કેમકે અમે કોલેજ દરમિયાન કોલેજ નાં લેક્ચસો બંક કરી અને, એક એક મી મિત્રતા નો બનાવી અમે કોલેજ ના કેન્ટીનમાં બેસતાં અને એક જ ચા માં ત્રણ મિત્રો નાં ભાગ પાડાવતા તેમજ આજે ભાઈ પૈસદ તું આપ, કાલે હું આપી દઈશ, એવાં કહીંને બિલો આજે પણ ઢોળતા અને કેન્ટીન ટેબલ પર થતી દુનિયાભરની ચર્ચાઓ, અને ગપ્પા એ આ કોલેજ પટે ત્યાં દ સુધી અમે કરતાં તેમજ હું તમને જણાવું કે લાસ્ટ બેન્ચર્સ હું ઇ તમને જણાવ્યું તેમજ, કે લાસ્ટ બેન્ચ આ માત્ર બેસાવાની જગ્યા નથી, પણ એક આખું સામ્રાજ્ય છે. જે ઊંઘવું ઊંઘવું, મોબાઈલ વાપરો કે લંચ બોક્ષ વહેલા ખાલી કરી દેવાં, આ બધું ત્યાં જદ ત્યાંજ શક્ય બનતું હતું, અને દરેક મિત્ર ત્યાંજ કરતાં હતાં, એવા તો તમારાં કોલેજ દરમિયાન પણ થતુંજ હતું હશે
હા મિત્ર
હા, અને બીજું જણાવું તો મિત્ર માટે અવાજ બદલીને પ્રેજસ સર કરવા કહેવાની અને એની હાજરી પુરવાની એ મજા અને પકડાઈ જવાનો એ રોમાંચક ડર. કઈ અલગ જ હતો, એવો એવા ઘણા મિત્રોને હું મેં હાજરી પોરી છે, જે કોલેજમાં નથી આવતા હતા અને એમની હાજરી પૂરતામાં મને ખુબ જ ડર લાગ લાગવાનો કઈ રોમાંચક. અલગજ થતો હતો. બીજી તરફ દ બતાવું તો પરીક્ષા નો સમય પરીક્ષા નો સમય એ એવો સમય કે જે. એક દિવસ પહેલાનું આઉટપુટ, નાઈટ આઉટપુટ કરવું અને આખા સેમેસ્ટર માં કઈ ન વાંચવું હોય. પણ એક્ઝામની આગલી રાતે આખી ચોપડી પૂરી કરવાનો આત્મ વીશ્વાસ પોતાનામાં લાવો એ. કઈક અલગ જ રોમાંચક લાવતું હતું, એવું તમારામાં કોલેજ દરમિયાન થતું હતું?
હા મિત્ર
હા તો મિત્રો તમે એ અંગે મને જણાવી શકો છો.
હા મિત્રો તમને ખબર હશે, ત્યારે તમે કોલેજ કર્યું ની હશે કદાચ તે બધા
ખબર જ હો છે કે કોલેજમાં ઘણા બધા ફેસ્ટિવલ ને એવા તો આવતા જ હોય શે બે મહિના મળતા દરેક કોલેજમાં ફેસ્ટિવલ થતા જ અલગ અલગ.
હા હા.
એ ફેસ્ટીવલની ઇવેન્ટ તો મહિને બે મહિને જે આયાજ કરતી હોય છે. ત્યાં સેમિનાર પણ હોય પછી ટેકનિકલ સંગીત રમત ગમત વાર્ષિક ઉત્સવ એન્યુલ બધા હોય એમ તો એ એ બધો અનુભવ કઈક અલગ છે પછી અમૂક ઇવેન્ટસ ને એ હોય તો. મિત્રો સાથે કઈક પ્રોજેક્ટને બનાવને એ કઈક બનાવ કઈ મજા કઈ અલગ જ છે હોય એમ.
ને. એમાં આપણને ઘણું બધું શીખવણ મળે કે લીડરશિપ કેવી રીતે કરવી પછી આપણે જવાબદારી કેવી રીતે લઈએ કોલેજમાં એમને બધું એવું બધું શીખવાનું મળી જાય કે. આપણે થોડો જવાબદાર જેવો થઈ જાય એમ. પછી આપણા ત્યા આપણા પોતાના આત્મવિશ્વાસને પણ વધારે થઈ જાય કેમ કે લીડરશીપ જેવી લેવાનું હોય એમાં અમુક અમ કઈક પ્રોજેક્ટ બનાવતા હોય તો એમાં આપણને લીડરશીપ ને કઈ લેવા પડે એમ તો એનાથી આપણા બસે આત્મવિશ્વાસ ને એવો આવી જાય એમ પછી અમુક કઈક પ્રોજેક્ટને કઈ એમ બનાવીએ તો એમાં પી ઘણી બધી પ્રોબ્લેમ્સ આવે પછી એમાં કેવી રીતે સોલ્યુશન આવે એ રીતે. આપણને કક ક્રિટિકલ થિંકિંગને એ પણ વધી જાય એમ. એનથી
હા હા મિત્રો તમારી વાત સાચી છે તમે કહ્યું એમ જ કે ફેસ્ટિવલ તેમજ કલ્ચર નાઇટ્સ ઉજવવી આ અંગે મારું પણ એવું જ કેવું છે કે હું પણ જયારે કોલેજ દરમિયાન હા તો ત્યારે પેલા પેલા ફેસ્ટિવલ્સમાં ભાગ લેવા માટે ડરતો હતો પણ ધીમે ધીમે જોયું કે મારા મિત્રો પણ એમાં ભાગ લેતા હોય છે તો મેં પણ એમની સાથે એક વાર ભાગ લીધો અને ત્યાર પછી દરેક ફેસ્ટિવસ તેમજ પ્રોગ્રામોમાં ભાગ લેવા હું પણ તૈયાર થયો અને ઘણા બધા એવા વાર્ષિક ઉત્સવ વખતે આખા કેમ્પસમાં જે ઉજવવા ની એ મજા જ કઈક અલગ હતી સૌથી કિંમતી કમાની હોય તો કોલેજ દરમિયાના મિત્રો આજે પણ કોલેજમાં આપને ડિગ્રી તો આપે જ છે. પણ એનાથી વધુ કિંમતી ભેટ આપે તો? જીવથી વ્હાલા મિત્રો એવા મિત્રો જેમ ના એક દિવસ પણ અધૂરો લાગતો ન હતો. તો મારું તો એજ કેવું છે કે, કોલેજ નો છેલ્લો દિવસ એ કે દરેકની આંખમાં આંસુ લાવી દે છે. પરંતુ સર પર ઓટોગ્રાફ લેવા છેલ્લા ફોટા પાડવા અને આપણે હંમેશા મળતા રહીશું. એ એવા વચન આપ્યા એ સમય વહી જાય છે પણ! એ યાદો કાયમ માટે આપણી ડાયરીના પાના પર. રહી જતી હોય છે. તો મિત્રો તમે આ તો આપ્યો એના બદલ આભાર!
હિતિત કે